હલો. હલોવ
હલો
વોઇસ નથી આવી રહ્યો?
ના ના આવે છે બોલ.
શું કરે છે?
કઈ નહી બેઠી છું તું શું કરે છે?
કાઈ ની જો જસ્ટ અમનાજ ફ્રી થઈ મેં કીધું કેટલા દિવસ થી તને કોલ નથી કર્યો શું હું કોલ નથી કરતી તો તું પણ નથી કરતી.
અરે એવું નથી હું અત્યારે બોવજ કામમાં હોવું છું એટલે હું તને ફોન નથી કરી શકતી.
શું એટલું બધું કામ કરે છે?
હા તો મને જ ખબર હ શું કામ કરું છું.
હા તો મને એ કેતો ખબર તો પડે
ના ના. તને કઈને શું? તું મારું કામ કરી દેવાની છો?
નહી યાર બટ એટલું તો મનમાં થશે ને કે મારી ફ્રેન્ડ સાચો બઉ બિઝી છે. તે એમને મારી યાદ પણ નથી આવી રહી
ઘરનું જ કામ કરું બીજું તો શું કરું કઈ.
આ તુ નથી કરતી?
તું મારું થોડી કરસ તારું કરસ.
આ તો હું તો તને મિસ કરતી હોય હું તો કોલ કરું છું તને
હા પ તને તારી મમ્મી કરી દેએ ને થોડુંક કામ તારી બેન કરી દે અને કોણ કરી દો
ઓ મેડમ મને કોઈ સિસ્ટર છે, નહી હું એક જ છું.
સિસ્ટર ને સોરી તારા ભાભી ભાભી એ ભાભી બેન જેવા જ થાય ને
હા એમ તો સિસ્ટર જેવા
તો પછી
હમ હા એમની હેલ્પ હોયું
તો પછી
તો પછી કાઈ ની તારાથી પોહોંચ્યા એમ નથી સારું તું બઉ કામ કરે છે, એવું કઈ કામ જ ન થી કરતી એવું કે
હા બસ
શું યાર એક તો કેટલા દિવસ પછી મેં તને કોલ કર્યો ખુદ સામેથી કરતી નથી પાછી એમ કે છે, કે મને બો કામ છેને તને તો કઈ કામ ના હોયને
તું તો નવરી છો હું તારી જેમ નવરી થોડી
જો તો
તો શું જો લે
મને એ કામ હોય જ છે, બટ હું કઈ ફ્રેન્ડસ તો ભૂલી ના જઉ તારી જેમ
એવું હોય ફોન કર્યું તો જે યાદ હોય મનમાં રાખવાના હોય જરૂરી ના હોય ફોન કરવો પડે
એખાદ એસએમએસ પણ કરી શકે ને
હા એકાદો એસેમેસ કરી શકો પણ તું એકાદા એસેમેસમાં માન નઈ ને પછી તું લાંબી લાંબી વાતો કર
ઓકે એવું છે.
હા એટલે હું તને એકાદો મેસેજ ના ક
કેવાય નઈ
કેવું?
શું કેવું? મુુ લાબીલાબી વાત કરું. તારી સાથે વાત નહી કરું તો શું બીજા ફ્રેન્ડ સાથે કરું એમ કેતી હોય તો ચાલ હું બીજાઓને કોલ કરી દઈશ તને મિસ નહી કરું કોલ નહી કરું
એવું કરીશ
આ તો પલેથી આવી છેલતુ
તું ના પાડીન ના પાડીન ના નહી કરું નહી કરું તું આફેડી કરીશ
હા. તને એટલો કોન્ફિડન્સ છે, ને એટલે જ તું કોલેજ સમજ નથી કર
કોન્ફિડન્સ નથી વિશ્વાસ વિશ્વાસ
સારું બહુ સારો વિશ્વાસ છે ખબર છે તને કે મને નથી તારા વગર એટલે આવું કરે છુ તું
હા ખબર જ છે મને તું તો મારી બેન છે પાકી ફ્રેન્ડ છે.
મસ્કા મારે છે.
ના ના.
તો ભલે.
કવ છું.
ઓકે સારું હ બાકી કે.
બાકી કઈ નહી જો આવેલું મેં ત નતીધું મેહદી ક્લાસ માં જાવશું.
હા
ઈ બેન તો બે દીએ ને બે દીએ રજા રાખે યાર. મહિના ના. પાંચસો રૂપિયા ફી હૈ.
ઓકે તો એમને કેવાયને પ્રોપઝ દીખડે એમ રજા કેમ એટલી બધી.
હ ઓર્ડર હોઇ તો એ ઓર્ડર માં વેચાય અને શીખવાડે બવ નાસ્તા સારું શીખવાડે એમ? હું એક મન. વધુમાં બધું શીખી ગઈ પણ એ બહુ રજા રાખે.
તો એવી રીતે ક્યારે શીખાઈ જશે એટલી રજા રાખતા હોય તો?
એજ ને મને એમ જ થાય હમણાં પાછું મારે કોલેજ ચાલુ થઈ જશે તો મારે કેમ બધું થશે એમ થાય છે.
સાચી વાત છે તારી
તો પછી.
એમ તો તને આવડી ગઈ છે ને?
હા આવડી ગઈ છે તો પણ મને ફિગર ને બધા શીખવા છે તો એ મને શીખવાડવી તો જોઈને.
એમને કે જે છે પ્રોપર કોલેજ ની ચાલુ થાય ને એની પેલા વ્યવસ્થિત એકદમ બધુ શીખી લે જે મતલબ હોને.
હા મેંને કીધું છે મેં કીધું મારે મેં કીધું મારે આગલા મંન્થમાં જાવાનું હે બીજે કોલેજ ચાલુ થાય છે ત્યાં. તો તમે મને ત્યાં સુધી આવડી જાય સીક ખા શીખવાડી દેવ. તો કઈ તારા પ્રેક્ટિસ ઉપર ડીપેન્ડ છે કે તું કેટલી પ્રેક્ટિસ. કરે નકર હું તો હવે પ્રેક્ટિસ કયરા રાખું. એ કાઈક્ શીખવાડ તો પ્રેક્ટિસ કરૂં
જઈએ બટ બે બે દિવસે એ રજા રાખે તો પૈસા શું ફ્રી માં ભરવાના કઈ.
ને હવે મારેને હેને ડાયરેક ક્લાસ હવે એ એમ કેતી હતી કે હવે મારે મહિના દી માં ક્લાસ બંધ કરી દેવા છે હવે જયારે ક્લાસ બંધ કરશે ને ત્યારે જ એને ફી આપવી નકર આપવી જ નથી મારે
ઓકેય હમ હમ
હ તો આપડા પૈસા વેસ્ટ જ છે ને કેતું.
એજ થાય ને બીજું જ શું થાય.
એજ ને હું એજ કેતીતી એને
હમ્મ, સારું બાકી કે, શું ચાલી રહ્યું છે?
કાઈ નહીં જો સાવ તું જ કે
કાઈ નહી. અલ્યા ગાડી આવી છે યાર બાજુ વાળા ની કોકની મ્યુઝિક વાગે છે જો ને કેવું.
અચ્છા ગાડીમાં ના સંભળાતું કાંઈ, સંભળાતું જ નથી મને તો.
બવ સારું કેવાય. ગાડી લઈએ છે ને તો.
અચ્છા રિવર્સ લે તો ઓલું વાગે બરાબર. તારી વાત સાચી. હા હા તો આટલી ગરમીમાં ગરમીમાં શું આટલી ગરમી છે, તો કઈ રીતે રહી લ્યો છો તમે તો ત્યાં?
વાંધો નથી આવે, એમ અહિયાં વરસાદ થાય છે.
તમારે તે કેવું સારું નહીં, વરસાદ તો ને ગમે ત્યારે પડી જાય.
અરે કઈ ઠેકાણું જ નથી રહ્યો હવે સાદ નુંતો.
એ હારૂ હમુકણાં નું ગરમી તો ના થાય વરસાદનું ઠેકાણું તો ન હોય તે કાય નઈ, ઈ વરસાદ આપણે તો ના નડે, પણ ખેતી વાળા ને નડે બાખી
સાચી વાત. છે એમનું બહુ નુકસાન થઈ જાય.
પાક ને ઉગાાયડ્યો હોય એ રીતના બધું. મતલબ પછી એ એ લોકો એ હોય એ રીતના કઈ ના થાય ને ગમે ત્યારે વરસાદ પડે ગમે ત્યારે ફૂલ તડકો પડે પાણી વધારે પાવું પડે.
રાઈટ.
અને વરસાદ વધારે પડી જાય તો. વધારે વરસાદ પડી જાય તો પાક ઓલો થઈ જાય ખરાબ થઈ જાયને.
હમ્મ, સાચી વાત. છે તારી એ લોકોને તો બધું ખેતી ઉપર તો ડીપેંડ હોય, વરસાદની હિસાબે તો પ્રોબ્લેમ્સ ઘણી થાય.
અમારી ઘરે એક દિવસ પંખો ખરાબ થઈ ગયો હતો એ ભાઈ આવ્યા હતા કેપેસટરને એવું નાખવા.
હમ્મ.
ભાઈ, ખેતીજ કરતા પેલા. તો ઇ ભાઇ એમાં ખેતીમાં કઈક બે ત્રણ લાખ ઇન્વેસ્ટ કયરા હતા. પાકું ગાળામાં ડુંગળી કે કશું તું મને યાદ નથી બરાબર. તો એમાં એના ત્રીસ હજાર ખાલી આયવી આયવા અને બાકી બધા લોસ ગ્યા, તું વિચાર.
બેચારા.
ત્રણ લાખમાંથી ત્રીસ હજાર જ આયવા હોય તો બે હજાર સિત્તેર બે લાખ સિતેર હજારનો લોન હમ.
હા યાર, એ લોકોને જો બધું ખેતી ઉપર ને વરસાદ ઉપર જ ડિપેન્ડ હોય છે.
હવે તો ખેતી ખેતી બહુ અઘરી થઈ ગઈ છે કઈ શક્ય જ નથી, ખેતીમાં મતલબ આવ વિચારીએ એવું કાંઈ થતું નથી એમ
સાચી વાત છે, કારણ કે વર હા વરસાદ નો ઠેકાનો નથી લ્યો ગમે ત્યારે આવે, ને આવાને ટાઈમે નથી આવતો.
હા તેજને આ
હા. સારું કઈ નઈ ચાલ, હું છે ને બનાવી લઉ હવે કંઈક જે બાકી હોય ઈ. એમ તો રસોઈ તો બની ગઈ છે.
ઓ વાંધો નહીં.
સારવાર રાખો ન
એ હા બાય. બાય વાય.